શું કરે. દિશા શું કરે.
હા કોલેજ સ્કૂલ આવેલી તું.
સ્કૂલ માં આવેલું.
હમ તુ શું કરે.
બેસી રે બી.
હવે દસ મિનિટ તુ કેવી રીતે વાત કરવાની મારા હાથે.
મને તો બધું વાત કર ને.
હોવે એ મારે પણ ને વિચારવા માટે શબ્દ બી નહીં મલે ઘરે હોય તો ઢગલા વાત કરું.
હા હા લેક્ચર કયો છે તારો આજે.
કઈ ખબર નહીં મલે હવે આ સ્કુલ વાળ જે બી ભળાવે આપે તે પ્રમાણે લઈ મુકા.
આજે રજાની આપેલી.
નઈ આવી ભી એટલે તો અમે સ્કૂલ માં આવી ત હંભ જોઈ ગઈને જો્યો મને હે. જગન્નાથ રથ યાત્રા હતી તો પણ રજા નહીં આપી એ લોકોએ મને.
તારે રજા પાડી મૂકવી જોઈએ ને.
કદાચ બે વાગે છોડવાની વાત કરે છે ટુશન માં આવે બધા છોકરા લોકો એ લોકો તો કે છે. બે વાગે છોડી દેવા.
બે વાગે જતી રેલી તું.
યાદ કેવાનું યાત્રા બરા ભગવાન ની યાત્રા તે.
હા પીગર જઈને પી જજ હમ મને બી ફોન કરજ ઘેરે જઈને
હ ઘરે જઈને પાકું કરા અગિયાર જને પાખું કર થ હા આજે એક કામ કરીએ મારો વિડીયો બનાવજે એને તુંને મેં તારો બનાવ યુટ્યુબ પર યુટ્યુબ પર પલી લિંક મોકલી તે અપલોડ પ લાઈક કરી, શેર કરી ગયા
નથી કરી અમણે ખોલીને કરું
હા કરી દે લાઈક એમાં શું હાથ
ઓકે મારો વિડીયો ઉતારજે પછી મને બી લાઈક આપજે
હા હા સારું આ નીચે આંખ ચેક કરવા વાળ આવ્યા છે જો નાના છોકરાને
એવું છે.
આખ ચેક કરવા આવ્યા બે બે ગાડી આવી છે.
હ હા બરાબર આવે બધી સ્કૂલમાં આવે
બરાબર
રેલીમાં જવાની છે. આજે રેલીમાં જવાની આજે
રેલીમાં જવા ને
હા જજે જજે ફરીયા કરજે છે પછી પગ દુઃખે એમ નઈ કે તી
એતો આખી જિંદગી દુખ્યા જ કરે એટલે હું દુનિયાની મજા નહીં કરવાની.
હ આજજી ટિફિન પ જઉ
યાર ટિફિનમાં તો બટાકો લાવી ની મજા આવે આ જ તો ભાજી માં બટાકા ન ભાવ
ગટે કી સબ્જી લાવાની હતી ને
મેં ગટટે કયું મે તો પેલું ભુરાવાનું અપમ લવાની હતી પણ આ સ્કૂલ ની રજા રજા આ સ્કૂલની રજા એક આશા આપી
મેં તો બટાકુ લાવેલી.
બડા ગલા હાર
ચાલ તો કઈ નઈ મળીએ પાછા.
ફોન કર કર દેવાના
હા શારુ ચાલ બાય.
બાય